હા મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા અત્યારે હવે હવાજ તમારો આવી રહ્યો છે.
હા કેમ છો?
એકદમ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું તો આજે આપણે થોડી ફાસ્ટ ફૂડ વિશે વાત કરી એમ
ચોક્કસથી.
હા તો મેડમ આજકાલ બવ ચર્ચા તો વિષય છે આ ફાસ્ટ ફૂડ બરાબર ન?
આ ચોક્કસથી ફાસ્ટ ફૂડ આ સમયે ખૂબ જ ચર્ચાનો વિષય છે.
હા સાચું કીધું ફાસ્ટ ફૂડને ફાસ્ટ ફૂડ કેમ કહેવામાં આવે છે સૌથી પહેલા તો મારો આ ક્વેશ્ચન છે કે એને કેમ કેહેવાય ફાસ્ટ ફૂડ
હા કારણ કે તે ઝડપથી તૈયાર થઈ જાય છે અને સરળતાથી તમને મલ મળી પણ જતું હોય છે એટલા માટે ફાસ્ટ ફૂડ કહેવામાં આવે. ફાસ્ટ એટલે ઝડપથી બનતું ફૂડ, ખોરાક.
હા એ વાત પણ તમારી બરાબર આજે મને ખબર પડી કે ફાસ્ટ ફૂડ નો સાચો મિનિંગ શું છે આજકાલ ફાસ્ટ ફૂડનું ચલણ કેમ વધતું જતું હોય છે આ
કદાચ મારા મતે તો એ છે કે વ્યસ્ત જીવન શૈલી ના કારણે વ્યક્તિ પાસે એટલો સમય હોતો નથી કે તે એક ખોરાક બનાવી શકે આરામથી એટલા માટે ફાસ્ટ ફૂડ નું ચલણ બહુ વધ્યું છે.
હા તમે એકદમ સાચું કીધું લોકો પાસે ક્યા સમય જ છે લોકો પાસે ગમે તેટલો સમય હોય એને હંમેશા ઓછો જ લાગતો હોય.
હા પણ તેથી ઝડપથી મળતો ખોરાક વધુ પસંદ કરવામાં આવે છે.
હા ફાસ્ટ ફૂડ ઉદ્યોગોને પણ ખૂબ ઝડપથી વિકસ્યો છે બરાબર ને?
હા સર હા અ વી અ ફાસ્ટ ફૂડ નો ઘણો એવો ઉદ્યોગ બહુ ઝડપથી વધી રહ્યો છે.
ઘણી બધી જગ્યાએ આપ પણને ફાસ્ટ ફૂડ ઉપલબ્ધ થતો હોય છે તો ફાસ્ટફુડ ઉપલબ્ધ થતો હોય છે તો ફાસ્ટ ફૂડના કેટલાક ફાયદા એ હોઈ શકે અને કેટલુંક નુકસાન પણ હોઈ શકે તો તમે મને ફાયદા વિશે જણાવશો?
ચોક્કસ સરળતાથી જે મળી જાય અને સમય બચાવે ઘણા વિકલ્પો હોય તેને ફાયદારૂપ આપણે ગણી શકીએ.
હા તમારી વાત એકદમ સાચી પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ હોતી હોય છે બરાબર ને?
હા એ વિશે ઘણી ચર્ચા થાય છે.
તો ખાસ કરીને એના પોષણના દ્રષ્ટિકોણથી એને કેવી રીતે જોઈ શ
બરાબર એના પોષણ ના દ્રષ્ટિકોણ થી પણ તમે એને ચર્ચા કરી શકો છો એના વિશે.
તો એમાં સંતુલિત ખોરાક હોય અને ફાસ્ટ ફૂડ એ બંને વચ્ચે શું તફાવત હોય?
જે સંતુલિત ખોરાક છે એ શરીર ને જરૂરી એવા પોષક તત્વો આપે છે.
ફૂડ વિશે પોષણની ચર્ચા હ ઘણી વાર કરવામાં આવતી હોય છે તો તો શું એમાં ફાસ્ટ ફૂડમાં પોષણ નથી હોતું?
હા હોય છે પણ તેને બનાવ કઈ રીતથી બનાવે હે એ પણ એ ખૂબ જરૂરી હોય છે. કે એના અંદર એ પોષક તત્વો તમારા શરીર ને પૂરતા એવા એમ પૂરા પાડે છે કે નહી
હા આજકાલ ઘણા ફાસ્ટ ફૂડના કેન્દ્રો સ્વસ્થ વિકલ્પો પણ આપવા લાગ્યા છે ઘણા લોકો એમ કહે છે કે આ ફાસ્ટ અમે આ ફાસ્ટ ફૂડ બનાવીએ છીએ તો એમાં સારા તેલનો કે સારી બધી શાકભાજીનો કે સારા એવા લોટનો એ બધાનો યુઝ કરે છે તો આપણને એમાંથી પોષણ તત્વો મળવાનાજ છે પણ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા ફાસ્ટ ફૂડ સેન્ટરો છે એ પકડાતા હોય છે તો એમાં ઘણી બધી એવું હોય છે
સાચી વાત એકદમ કે ઘણા એવા ફાસ્ટ ફૂડની જે જગ્યાઓ છે કે જ્યાં યોગ્ય વસ્તુ જે એની સામગ્રી છે એનો યુઝ પ્રોપરલી યુઝ ન કરવામાં આવે કોઈ બગડેલી વસ્તુ વપરાશ કરવામાં આવે તેવા ફાસ્ટફૂડથી લોકોને ઘણી એવી બીમારીઓ પણ થતી હોય છે આ ફાસ્ટ ફૂડ જે લોકપ્રિય અત્યારે બન્યું છે એના કારણે પણ ઘણી એવી બધી બીમારીઓ થતી હોય છે
તો ફાસ્ટ ફૂડની લોકપ્રિયતાની જાહેરાતોમાં પણ ભૂમિકા હશે ને
હા ચોક્કસ જાહેરાતો લોકોને લોકોનું પોતાના તરફનું ધ્યાન આકર્ષ આકર્ષે છે
હા અને એક આ સોશિયલ મીડિયા પણ એ જ અસર કરે છે આપણે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો નકરી ફાસ્ટ ફૂડની જ રીલ્સ આવતી હોય છે ને ન્યૂઝપેપરમાં પણ ઘણી જગ્યાએ ફાસ્ટ ફૂડનું જ આવતું હોય છે પછી પેમ્પ્લેટો કેટલી જગ્યાએ ફાસ્ટ ફૂડ ના જ આવતા હોય છે તો આ સોશિયલ મીડિયા બહુ અસર કરે છે બરાબર ને
સાચી વાત કે સોશિયલ મીડિયા ઉપરથી પણ તમને ઘણી એવી વાનગીઓ જોઈને તમને એના ઉપર પ્રભાવ પડતો હોય છે હમ
હા ટીવી માં પેલો ઓલો રસોઈસો આવે છે એમાંથી પણ ઘણા લોકો બનાવી બનાવીને જમતા હોય છે બરાબર ને
હા ચોક્કસ બરાબર
તો ફાસ્ટ ફૂડ નો વ્યવસાય ઘણા લોકોને રોજગાર પણ આપે છે
હા ઘણા લોકો માટે રોજગાર નું સાધન પણ છે કે ઘણા એવા લોકો છે કે જે પોતાનો રોજગાર તરીકે ફાસ્ટ ફૂડ નો જ ફાસ્ટ ફૂડમાંથી જ પોતાનો રોજગાર ચલાવતા હોય છે.
તો આપડે ખોરાક પસંદ કરવું કરતી વખતે કઈ-કઈ એવી બાબતો છે કે જેને આપણેે ધ્યાનમાં રાખવી જોઈએ.
ફાસ્ટ ફૂડ ને પસંદ કરતી વખતે એક તો તેની ગુણવત્તા તેની સ્વચ્છતા અને તેનું સંતુલન આપણા શરીરને કઈ રીતથી અસર કરશે તે બધી બાબતોની ધ્યાન રાખવું જરૂરી છે.
હા એટલે તમે એમ કેહેવા માગો છો કે માત્ર સ્વાદ જ નહીં પણ અન્ય ઘણી બધી પ્રકારની બાબતોનું આપણે મહત્ત્વમાં ધ્યાન લેવું જોઈએ બરાબર ને
સાંચું એકદમ
હા તો ફાસ્ટ ફૂડ ઉદ્યોગોમાં નવી નવી વસ્તુઓ પણ આવતી રહેતી હોય છે એવું લાગે ને
હા કારણ કે ગ્રાહકોને આકર્ષવા માટે નવીનતા કરવામાં આવતું હોય છે
તો એમાં ખોરાક ની રજૂઆત પણ મહત્વ ધરાવતી હોય છે
હા આજકાલ તો ઘણી જગ્યાએ એ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે કે તેઓ તેઓ પોતાના ખોરક ની રજૂઆત કઈ રીતથી કરે છે
પ્રશ્ન ન જવાબ આપો કે ફાસ્ટ ફૂડ અને જીવન શૈલી એ બંને વચ્ચે શું સંબંધ હોય છે
તે લોકોની જીવન શૈલી છે અને સમયના ઉપયોગ મુજબ ખોરાક ની પસંદ પસંદગી બદલાતી રહેતી હોય છે.
એટલે તમે એમ કેવા માંગો છો કે સમાજમાં થતા બદલાવ ખોરાક ની આદ આદતોને પણ અસર કરતા હોય છે એવું જ ને
એકદમ સાચું
હા તો ફાસ્ટ ફૂડ વિશે અલગ અલગ લોકો ના જુદા જુદા અભિપ્રાયો હોય છે.
હા કારણ કે દરેક વ્યક્તિ નો પોતાનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે કે જે તમને ફાસ્ટ ફૂડ વિશે જુદા જુદા અભિપ્રાયો આપે છે પણ ફાસ્ટ ફૂડ તો તમારા જીભને જે સ્વાદ પ્રિય હોય છે એ તમારા માટે તમને ગમ ફાસ્ટ ફૂડ ખાવામાં ગમતું હોય છે એટલે ઘણા લોકો પોતાના અલગ અલગ અભિપ્રાયો તો આપતા જ હોય છે
હા તો ભવિષ્યમાં ફાસ્ટ ફૂડ ક્ષેત્રમાં શું બદલાવ એવો આવી શકે છે
વધુ સ્વસ્થ વિકલ્પો નવી ટેકનોલોજી અને વધુ વિવિધતા એની અંદર જોવા મળ મળી શકે એમ છે
હા તમે એકદમ સાચી વાત કીધી આપણેે નવી નવી બદલાવ તો લાવવા જ પડશે તો જ ગ્રાહકો આકર્ષાશે અને તો જ એ લોકો ખાવા આવશે કેમકે અત્યારે ખુબ જ જાજ બધી કોમ્પિટિશન વધી ગઈ છે સ્પર્ધાત્મક વધી ગઈ છે પેલાં ફાસ્ટ ફૂડ લારીવાળા કંઈક અલગ રીતે બનાવતા હોય છે તો એની બાજુમાં જ ઊભો રહેલો ફાસ્ટ ફૂડ લારીવાળો એવું વિચારતો હોય છે કે હું એના કરતાં કેવી સારી રીતે કંઈ કેવી રીતે હું એવું કંઈક ઉમેરું કે જેના હ એના કરતા સારી વાનગી બનાવી શકું અને ગ્રાહકો છે એ મારી દુકાને આવે બરાબર ને
હા અત્યારે ફાસ્ટ ફૂડ વાળા લોકો પોતાનું અંદર ફાસ્ટ ફૂડ બનાવતી વખતે જયારે તેને સ શરૂ કરવામાં આવે ત્યા જય્યારે એને પીરસવામાં આવે તો એની અંદર કઈ રીતથી તે ગ્રાહક ને આકર્ષે એ રીતે ની ડિઝઇન ડેકોરેશન એવું બધું કરે છે કે જેથી વ્યક્તિનું ધ્યાન તેના તરફ ખેંચાય અને જેટલું ધ્યાન ખેંચાશે એટલા જ કસ્ટમર ગ્રાહકોની સંખ્યામાં ખુબ વધારો થશે અને એટલું જ એની લોકપ્રિયતામાં પણ વધારો થતો હોય છે
હા ઈ વાત પણ સાચી છે અને અત્યારે કેવું છે કે આ બધા ફાસ્ટ ફૂડ લારી વાળા છે બધા એ ચોખાઈ ઘણા લોકો ચોખાઈ રાખતા હોય છે પણ ઘણા લોકો ચોખાઈ રાખતા નથી જેવા તેવા હાથે હાથ ધોયા વગર કેવી જ રીતે બનાવી નાખ તા હોય છે અને ક્યારેક ક્યારેક તો કાંઈક ફાસ્ટ ફૂડ ગમે એ વસ્તુ બનાવેલી હોય છે ખોરાક તો એ પણ એમનેમ ખુલ્લો પડ્યો હોય છે કે તેમાં માખી મચ્છર છે ગરોડીી જેવી જીવજંતુઓ પણ એમાં આંટા મારી જતા હોય છે એટલે ઘણી જગ્યાએ કોઈ ચોખાઈ રાખે છે અને કોઈ ચોખાઈ રાખતું પણ નથી
બરાબર છે પણ તમે ફાસ્ટ ફૂડ જે ખાવાનું પસંદ કરો છો ત્યારે ચોક્કસથી એ જોવું કે ત્યાં તેની ગુણવત્તા કેવી છે અને તેની ચોખ્ખાઈ સ્વચ્છતા એ બધું જોઈને તમે આગળ ફાસ્ટ ફૂડને ખાવ તો એ તમારા માટે વધુ સારું છે અને તમારા શરીર તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે
હા આજે આ વિષય ઉપર ઘણી ચા સારી ચર્ચા થઈ ગઈ તો આ ફાસ્ટ ફૂડ વિશે તમે પણ મને ઘણું કીધું એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર
ઓકે